મજા, તમે કેમ છો?
બોઉ મજા
હમ્મ, હું કર બેઠાસ, કામ કરીને.
હમ્મ.
તમે?
અમે જો ટીવી જોઈએશ.
હમ્મ ખાઈલીધું?
હા, હો, જમી લીધું. તમે જમી લીધું?
હા, અમે જમી લીધું.
હા છોકરાઓ લેસન કરેસ, તે જાગીયે સી હમણાં.
કેટલા વાગયા લગીને છે? આપડુ.
હે
કેટલા વાગ્યા લગીન જાગુ?
મને તો, બાર વાગ્યા લગીન હું જાગું. મને- દર ઘડીક માં આવે નઈ, તણે બાપ દીકરો હુઈ ગયા હોય.
હા
હા, ઈ દસ વાગે ને તો હુંઈ જાય. ક્યારેક મારો મોટો- -જાગે અગિયાર વાગ્યા લાગીન, પછી પૂરું.
હમ્મ, હમ્મ.
મન, ઘડીકમાં નીંદર ના આવે.
હા, ફોન જોતા હોયક.
હા, પછી ફોન જોયા કરું, પછી, નીદર આવે પછી ફોન રાખી દઉ. રાખી ને હુંઈ જઉ. હવારે પાણી ના આવે, તો કોણ ભરે?
હા, વેલું ઉઠવું પડે ને?
તો, પીવાનું પાણી ભરવું પડે.
આપડે, વેલો ટાઈમ છે ભરવાનો.
હા, હાત વાગે ને તો ઉઠી જવાનું.
હમ્મ.
પછ, કામે ને જવાનું હોય ને, આન પપ્પાને, તો વેલુ ઉઠવું પડે. ચા, ન પાણી, નાસ્તાને કરાવા પડે.
હમ્મ, ઈસ્કૂલએ જાય છોકરાને ઈકાં.
છોકરાઓ તો મોડા મોડા જાય. પણ આન પપ્પા ને એને જવાનું હોય ને કામે. એટલે વહેલું ઉઠવું પડે. બસ પાણી આપ આવેે વહેલું.
હે. તમે કેટલે હુધીન ભયણાં?
હું પાંચમું.
બસ? આગળ નો ભયણાં?
ના આગળ નહિં.
હમ્મ. તમારે તો ભણવું હોય એમ.
હે?
તમારે ભણવું હોય એમ.
ભણવું તું, પણ આગળ ઘરમાં બધી કામકાજ ને એને બધી માથ થે આયવુ તું તો હવે પછી કરવું પડે.
હમ્મ.
પાસું પપ્પા નાનેથી મરી ગિયા તા.
હા.
તો મમ્મી કામે ધંધે જાય, તો હવે એને રાંધી સીંધીને દેવું પડે.
હમ્મ. તમે કેટલી બહેનું?
હું તો એક જ.
હમ્મ.
હા.
ભાયું?
ભાયુ બે.
હમ્મ. બેઈ ના લગ્ન થઈ ગયા?
હા. એક કુવારો સે છે.
હા.
હવે એનું ગોતીએ છ, પણ ઈ હમણાં ના પાડેસ, કે હમણાં નથ કરવું મારે.
એકના લગ્ન થઇ ગયા એને. હમ્મ. એક ના લગ્ન થઇ ગયા એમ?
હા. મોટા ભાઈ ના થઇ ગયા. નાનું ભાઈ હજી સે. મારે થી નાનું સે ને ઈ સે હજી.
હમ્મ.
હા. ઈ ક્યે કે મારે હમણાં કરવું નથી. ભાડે રેઈ ના ઘર ના મકાન-બકાન હોય ને તો ક્યે કે કરાય લગન.
ઘર ના લગ્ન થાય, પછી કરજો બાપા.
આમ ઘર ના મકાન નથ?
ઘર ના મકાન નથી. ભાડે રહેશ. તો ભાઈને નવો જ જેના ના મકાન મઈલ્યાસ. ઈ ભાઈ ને યાં રહેશ. ઈ કહેશ કે અહિંયાં આવ તારી ઉપર ન્યાં નાના-નાના બે રૂમ સે. બે નાના-નાના રૂમ
તેમાં નો હમાયન. પાછા એ બે જણા રે કે.
એ બે જણા પાછા તેન છોકરા.
અ અ બે છોકરા છે એક છોકરી છે.
હમ.
મોટા મોટા થઈ ગયા છે.
એક ત્રીજું ભણે ઓલું અ ચોથું ભણે.
ને એક બીજું ભણેસ. તો હવે પછી કેમ સમજવું. આ મમ્મી દીકરો ઈ બે જણા એ પાંચ જણા.
હા
હા મમ્મી દીકરો. આપડે કબાટું રાખવા. પલંગો રાખવા તો પાછા સોફા હોય તો સોફા. ફ્રિજ ક્યાં રાખવા પાછા વોશિ. વોશિંગ મશીન ક્યાં રાખવુ નાના નાના રૂમમાં તો રહી નહીં કંઈ વસ્તુ.
હા હો નો રયે.
કેસ કે કામ વામ કરી પૈસા ભેગા કરી મકાન પાણી લે. અને પછી કે કે રેવાનું લગ્ન કરવાનું ત્યાં લગીન નય.
હા રેવાનું થાય તો થાય ને.
હમ.
તમ કેટલી બેનો શે.
અમે બે બેનુ શે.
ભાઈઓ.
ભાઈ એક છે જુનાગઢ.
પૈણી ગ્યો શ.
ના રે ના.
તો જુનાગઢ કામ કરવા.
હમ. માર નાની હારે રેય.
હમ.
હમ.
અમાર મોટો ભાઈ એમ જ રેતો નાની હારે.
એમ.
હા, તેને કોડીનાર ગમતું નથી, હવે. મમ્મી લઈ ગયા તા, હ મમ્મી લઈ ગયા તા, કે હવે ફોયું આવી ગઈસ. તો કે ક્યા હાલ કે ક્યા થોડા એક દી રો કાણું તો કે મન તો અહીંયા ગમતું નથી, કેય કે.,
હમ.
પછી એની હિસાબે, આ બાજુ આવવું પડ્યું, દીવમાં.
હા.
મમ્મી કે કેતો કે કે અહીયા નોકરી ધંધો સાર હોય, તો પછી બે ભાઈ અહયા લાગી જાવ.
એ હારું ને.
ના, એ હારું છે. એક ભાઈ રિક્ષા કે એક ભાઈ બેકમાં જાય. ને મમ્મી મુયુનિસિપાલટીમાં જાય.
હમ્મ.
હે કરતા એ બાજુ સારું છે, એમ.
હમ્મ, તમારી માસીની છોકરીઓ તો હોય.
હે?
માસીની છોકરીઓ તો હોય.
હા, માસીની છોકરીઓ છે ને, ત્રણ છે. બે પહેણી ગયુંને બેન ભાઈ છે આ. એક છોકરો છે, ત્રણ છોકરરીયું ને એક છોકરો.
હમ્મ.
ને એક પરણી બે પરણી ગયું અને એક છે, હજી. છોકરો ને છોકરી છે. એને ક્યાં હારે આવે, તો પછી કરવાનું છે.
હમ્મ.
હમણાં ફોન હતો, કર્યો તો વાત કઈરી.
હમ્મ.
હા. હા એ લોકો ને કો કે તમે ગયા નતા દેલ વાળા તો કઈ કે નહીં. મકાનને કેક કેલું કલશ રાખવા જવાનો હતો, ને કે અહીંયા પુરાણીઓને જમાડી હતું. કી કે મિન્યા હતા.
હા. વાત કરી રહી ની હાલ.
હા, એની હારે વાત કરી ને.
પલી બેનને પછી એટલી વાર ક્યાં ફોન કરું.
હમ્મ.
બેન હજી આઈવા નહિ હશે.
કાચુ બી.
હા.
હા, હો. એ તો કાલે આવે કદાચ.
કાલે આવે કે પછી આવી ગયા હોય.
હમ્મ.
કે કેતા કે મેં તને રાત ના ફોન કર તો હજી આવ્યો ની. હવે ના આવે દસ વાગ્યા ને.
હમ્મ કેટલા વાગ્યા લગીને આજ બી નો?
તો.
ઈ.
આ એ ખબર નહીં હો.
એટલે ફોન પેલા કર્યો પેલા પેલા સ્ટાર્ટિંગ મા.
કર્યો તો ને તે મેં કેટલા વાગે કર્યો હતો નવો. નવક વાગે કર્યો હતો ઓલો નહી આઠક વાગે કર્યો હતો.
હમ્મ.
પછી નવક વાગ્યા ને તો નઈ. આટ ની માથે કાટો વયો ગયો કે વચમાં કાટ એ બધા ત્યારે ક્યો તો કાજુ બેન ને
સાડા આઠ જેવું ક હતું ને ત્યારે કર્યો તો નવ વાઈ ગા ને પછી મેં કયરો ફોન પછી એ લોકો કર્યું. પછી કઈ કે હવે કઈ કે આ કાલે વાત કે હવે કાલે કે કે આપડે વાત કરી્યું કે મને નીંદણ આવેશ પછી રાખી દીધું ફોન હા.
એ આજે આયવો જ નો
હા આજે મેં હવારે કયરો તો ફોન આયવા તેમ તો હાજરી પુરવા હાજરી પુરા આવીને ગયા પછી મેં ફોન કર્યો તો હું કઉં તમે દીલ વાળા ગયા કે નહી. તો કઈ કે દેલવાડા કઈ કે જાઉશ હમણાં કઈ કે હું કોક કઈ નાઈ બાર વાગી જાય આપડે તો ત્યાર થાય હતી મોળું જ થાય.
હમ્મ.
હા તે શેઠ અગિયાર વાગે નીકળ્યા. પછી પાછો ફોન જ મેં કર્યો નહી હું કહું કે હવે ન્યા ગયા હોયને ક્યા ફોન કરું.
હા.
બધે આવી ગયા ઘેરે
હમ્મ બધી ટીવી જોઈશ.
હા.
બધી ઓલા રૂમમાં ટીવી જોઈશ ને હું આ રૂમમાં વાત કરું મને કે ઓલા રૂમમાં જા ટીવી બાકી બંધ થાય ને એટલે
હા.
હમ્મ એ હું આ રૂમમાં વાત કરુંશું.
હા.
તમારો ફોન આવ્યો ને પેલા ત્યારે હું બાર હતી હાથ ધોતી પગો
તે હું કોકે હો ગયા કે હું કોકે ફોન ઉપાડયો નહીં.
ના ના ટીવી જોઈ રાખીએ ને હું એમ તો
હા તે હું કોકે પાછી કોઈ કઈક કામ કરતા હશે હું કોઈ આવીય હું કોક
હમ્મ
મેં બાપા સીતારામ નું પિક્ચર આવેશ તે જોઉંશ.
ટીવી માં.
હા હોય અમાર તો મોબાઈલ માંથી કનેક્ટ છે ને તે જોઉંશ હે.
એમાંથી કરોને તમે તો?
હા. એમાં કરીને જ રાખ્યું ચાલુ જ્યારે કરીએે ને ત્યારે આવી જાય.
હ મારે ઓલીનો ફોન પર ફોન આવે મનીષાનો
ઓલી મીનાક્ષી ન મનીષા દૂર લઈ જ તે હું તો એનો ઉપાડતી નથી, આપડી વાત ખતમ થાઈ પછી
હા
ઈ નવરી થઈ ગઈ હશે ઈ એટલે કરે છે કે, હાલ હવે આપડે વાત કરીએ.
હા
મેં તો તમને પેલા કીધું એટલે મારે તો પેલા તમારે હારે જ વાત કરવાની હોય. હા.. ને પછી એની હાર, હમ
કરી લેજો.
હા, તમે હો કાચું બેન આવી ગયા હોય તો ન્યા કરજો.
એ આયવા હોય ને અવે ના ઉપાડે, કેમ કે દસ વાગી ગયાને
હમ
અવે એવું હશે, તો કાલે વાત
હા, આપડે તો કહ્યું જ ને એમ‌ તો
હા
હવે તો નંબર આવી ગયા છે ને, હવે કાજુબેન હોય નય તો તમારી હારે, કાજુબેન હોય તો કાજુ બેનની હારે.
હા, પછી પાસા વાલા લોકો ઈ છે ને સોનું ભાભી
એ બીજા એક ભા માંથી ફોન કર્યો, કે તમે નવરા હોય તો કે એણે તો પાસા બીજા નંબર આપ્યાં, તમે સેવ કરીયા તા ને
હમ, અમ
એ નંબર નઈ પાછા બીજા નંબર આયપીયા
લે